હલો હા અવાજ આવે છે ને..
હા આવે છે.
એ સુુંખ કરતા હતા હા મજ મજામાં જ છીએ અમે તો તમે કેમ કરો છો
બસ અમે પણ મજામાં છીએ ઘરે કેમ છે બધા
બધા મજા આવે ખાઈ પીને જલસા કરે રા
એવું છે એમ તમને ખાવામાં શું પસંદ છે
ખાવાનું તો ફાસ્ટ ફૂડ પસંદ છે પણ હવે આપડે ઘરે જે બનતું હોય એજ ખાવું પડે બીજું કઈ ઓપ્શન ના હોય
હા એ તો છે આપણે ઘરે જે બને એજ ખાવું પડે પરંતુ આ તો બધાને અલગ અલગ પસંદ
થઈ ગયા હવે એવું જ થઈ ગયું છે કે ફાસ્ટ ફૂડ જેમ બહાર ગયા હોય તો ભાઈ બહાર ખાતા આવે દાબેલી હોય સમોસા હોય એ બધું ખાતા આવે હવે આવી એટલે એ બધું વધી ગયું છે તો પેલા શું હતું કે બધું દાબેલી ને બધું ઓછું મળતું હવે તો જ્યાં જોવે દાબેલી હો સમોસા હોય કે વડાપાવ હોય બધી જગ્યાએ બધું મળતું જ હોય છે.
હા એતો છે.
એટલી બધું માં વધી ગયું છે એલે આમ બધું ઓછું હતું કે ભાઈ મળે નઈ એટલે ભાઈ શું કરે. હમ્મ ત્યારે બાર રી રોટલા અને એ બધું જ ખાધા એક ફિક્સ જ હોય કે ભ સવાર બપોર ને સાજ. એક બાજુને રોટલા અને શાક ને છાસ એના સિવાય બીજું કઈ હોય નહીં.
હા પરંતુ એ ખાવાનું પણ તે ને. હવેનું ખાવાનું બધું ઠીક ઠીક એ એટલા પ્રોટીન વિટામીન કે એવું બધું એટલું બધું મળે ને જેવું પહેલાના ખાવામાં હતું અને પેલાના લોકો ન પણ કેવો ખોરાક હતો ભારે ખોરાક હવે તો લોકો કઈ ખાતા પણ નથી.
ખાવામાં જે બધું નાખેલું હોય છે. એટલે પેલા ના લોકો એ બધું ખાઈ લેતા ને હવે એ બધું ખાવા નથી માંગતા બધું ફાસ્ટ ફૂડમાં આવી ગયા છે એટલે.
પણ છે ખાવામાં પણ મિલાવટી આઈટમો પણ કેટલી જોવા મળે છે રોજ ના રોજ નવા ના નવા કેસ આવે છે આ જગ્યા એજ કે આટલા ચોખા હતા પ્લસ ટી ના પકડાયા એ એ રીતે અલગ અલગ બધું
એમ. બધી જગ્યા હવે આજુબાજુ કિંમતી મળ્યા હોય કે બે આ વસ્તુ મળે ફાસ્ટ ફૂડ એટલે બધા પોચી જાય ખાવા. એટ બહાર ના શોખીન વધારે થઇ ગયા છો.
હા હા તમે ગુજરાતી થાળીમાં ગુજરાતી ડીશો ના નામ જણાવી શકો માને.
હા ગુજરાતી તો હવે કે કોઈ ખાય હવે તો બધા પંજાબી ને ચાઇનીઝ ને એના બો બધા આવી ગયા છે. અને શાખે બધા એવા જ થઈ ને શાક ખાવાનું ની છે તો કે પનીર નું શાક.
હા એ છે ગુજરાતી ખાવાના લોકો ટેસ્ટ હવે ઓછો પસંદ કરે છે.
આપણે ક્યાં એ જઈએ લગન પ્રસંગ હોય ગમે તે કોઈ પણ પ્રસંગ હોય બધી જગ્યા એજ થઇ ગયું છે કે થાળી ની રોટલી ને બધુ જો ઓછું લેશે ને બાર નું ફાસ્ટ ફૂડ વધારે લેવા માંગે.
હા. એ છે.
ફાસ્ટ ફૂડમાં બધા આવી જાય છે ને લોકો એટલે.
ને ફાસ્ટ ફૂડમાં તો હવે બઉ એ ખાવું એ સારું નહી શરીર માટે પરંતુ આજના લોકોને ભાવતું જ નથી કોઈને, જો શું કેવું તમારું એ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ
ખાવું જોઈએ પણ ઓછું ખાવું જોઈએ, કારણ કે હવે બીમાર બધા થતા રહેતા હોય એકું બારનું ખાવાનું જૂનું હોય. ચાર દિવસનું જૂનું પડ્યું હોય અને એ સાફ સફાઈ હોયની બહારનામાં આપે ઘરે બધું સાફ રાખીએ
હા, એ છે એના થી બીમારીના અને રોગચારો ફેલાવાના કેસ વધી શકે છે, તેમજ આ બધું ખાવાનું પરંતુ આપણા દેશોમાં તો પેલા હતું જ નહી ને બારના દેશોમાં દેશનું ખાવાનું બારના દેશ વાળા લોકો વધારે પસંદ કરે છે, જેમ કે બાજરીનો રોટલો અને દેશી ખાવાનું જયારે આપણા લોકોને જંક ફૂડ એમનું જંક ફૂડ ખાવું પસંદ છે, તો આમાં શું કેવું તમારું
ખાધા હવે એને એવું થઈ ગયું સારું ખાવાનું જુવ, હેલ્ધી ને સારું, આપડે બધા બધી ચાઇનીઝ આઈટમ બધા માગીએ છીએ સુધારવાના હવે છોરા બધા પેલે થી નનકડા હોય એટલે પેલા બાજરી રોટલોને એ બધું આપવાનું આવે ચોકલેટ ને ઈ બધું આપવા માંડ્યા એટલે બધું ચાાઈનીઝને પછી એમાં એમાં બધાને આદત પડી જાય છોક ના, ના, હોય ને ત્યાંથી જ આદત હોય એટલે પછી
હા, એ છે
ફાસ્ટ ફૂડ બિમ વધી જ ગયું છે, પહેલાના પ્રમાણમાં સુધારવાની જરૂર છે, આપણે ક્યાંક ફરવા જઈએ એટલે, પેલા એવું હતું પાર્સલ ભરીને જતા ઘરેથી, બાજરીનરોટલા હોય કે ભઈ થેપલા હોય એ બધું હવે, ક્યા પણ જઈ તો તરત આપડે લાજ હોય કે બ અમે ભી રાખી દીએ ગાડી ને પછી જ દી હાલો જઈશ.
એટલે બધું આમ બું વધી ગયું તમારે
બી જ કરું છું અમે પણ. તેમજ તો પછી આપણે ખાવામાં કોઈ પણ આપણે સોલ કરીલીએ આપડી તો એમાં કેવું રે?
સ્ટોલમાં તો સારી કમાય છે પણ બધાને એવું હોય કે હ એવું જ બધાને ટેસ્ટ ઉપર છે હો સ્વાદ તમે જો સારો સ્વાદ બનાવે ને ચોખાઈ થોડી હોવી જોઈએ, સાફ હોય અને તમાર નામ થઈ ગયું. તો સારું રે, તો આવક તો ઘણી છે એમાય.
એવું છે એમ તો તમારું કેવું એવું કે આવી રીતે કોઈ પણ ધંધો નાનો મોટો ના કહેવાય એમને, કોઈ પણ બિજનેસ.
એ કેવા નાના નાના દાબેલી વાળાને મહિને પચા પચા હજાર કમાતા હોય એટલે. હા એ ફાસ્ટ ફૂડને બધું સારું જ છે, એ ખરાબ વસ્તુ નથી.
કરવી સારી કે આવી રીતે કોઈ બિઝનેસ ક
શોખ ઉપર હોય આપડો શોખ, આપડો શોખ કેવો છે. તમે શોખ અમે ઇન્ટરેસ્ટ છે બનાવામાં કે નથી, જો બનાવ એ પણ સારું જ છે, ખોટું
હા, હા. તેમજ પછી, તમે હોટલોમાં ને એમાં જ, જઈને ખાવાનું પસંદ કરો છો કે આવી રીતે જ, બહાર ન જંક ફૂડ જ? ખાલી.
એ હોટલ ને કોઈ ઇવેન્ટ હોય, બથ ડે હોય કે બધું હોય તો જઈએઈ. ચાલ જઈએ, જે પ્રમાણે પછી વ, વીકેન્ડમાં એક વાર પણ અમે પરિવાર સાથે ઘરે લઈ આવીને ખઈએ, બધું કરતા હોઈએ. જે મને સૌખ હોય, બધું સારું સારું વસ્તુ મળતી, હોય તો કોને ના હોય સૌખ?
હા, એ તો છે. સારી સારી વસ્તુ મળતી હોયએટલે બધા એ જગ્યા ઉપ
અને પાછુ જેવો, ઉ ઋતુ હોય એ પ્રમાણે બધી અલગ અલગ વસ્તુ હોય ઠંડુ, ગરમ ઉનાળા હોય ઠંડુ ઠંડુ વસ્તુ મળતી હોય, આઈસક્રીમની વસ્તુ, ગોલોગ એ બધી વધારે ખાવાનું પસંદ કરીએ.
હા, એ તો મને પાક્કુ પસંદ છે, આઈસક્રીમ ને, ગોળોને, એવી ઠંડી ઠંડી વસ્તુ ખાવાની
હા, ને સિયાળો હોય તો પછી ગરમ આઇટમો
હા, પણ એ પણ ધ્યાન રાખીને ખાવુ પડ, માપમાં, બિકોઝા ગરમીના કારણે તમે, ગરમીનું ટેમ્પરેચર તમારા સ સરીરની એકદમ લો ગરમી હોય હાઈ હોય, અને તમે આવી રીતે ઠંડુ ખાવ, તો તમારે બીમાર પડવાની સક એ તે પણ વધી જાય ને!
હમ, અને ચોમાસું હોય તો ભજ્યાને બધું ખાવાની મજા આવે. અને એ બધું સારું, એમ, એવું નથી કે નથી, ગ, ઘરે બનાવીને ખાવ એટલું વધારે સારું!
એમ તો અમે ઘરે જ બનાવીને ખાઈએ છીએ. અને મેં સાંભળ્યું છે કે આવી રીતે બુધવારના કેમ મગનું સાક ખાવુ જોઈ, આનું શાક ખાવું જોઈએ, તો આનું સુ કોઈ ખાસ પાછળ, એનું કો ખા, કારણ? કે એમનેમ જ?
આ બધાને માનતા હોય, પહેલેથી મા, માનેલું હોય કે ભાઈ બુધવારે કે આ ખાવું, ગુરુવારે આ ખાવું ને. ઈ આપડા ઉપર છે. બુધે મગનું શાક ને, મગની દાળ ને, બધું હોય છે ખાવાનું.
હા, હા.
એ ખોટું નથી, પણ એક અઠવાડિયાનું થઈ જાય કે ભાઈ સારું જ છે, કે ખોટું નથી, એમ ભઈ ઉપવાસે કરતા હોય છે.
હા, એમ નહિ, પણ એ દિવસે કોઈ ખાવાનો કોઈ ખાસ, સુ કેહેવાય?, કોઈ ખાસ, આપડે લાભ થતો હોય, કેવી રીતે હોય કે, એમને એમ જ?
એ હવે લાભનું તો આપડે કંઇ ખ્યાલ નથી, પણ બેન માસી ઉપર છે કે કરવું, કાણ કે એક જણા કે બીજો તરત કે, બીજો કે ત્રીજો કે. એવું છે, એક પછી એક. આ હું કરસ?
હા, એ તો છે.
હા, એટલે કઈ નઈ, તો બહ સારું જ છે એટલે. કંઇ ખોટું નથી હવે. તમે આવો તો, આપડે બધું ફાસ્ટ ફૂડ ખાવા જઈએ ને ભાઈ મજા આવે, કંઇ ખોટું નથી અમેં નવી-નવી આઈટમો મળતી હોય. એનો સ્વાદ તમને ચખાવીએ.
હા એ તો આ છે જ, હવે એમાં તો કોઈ સવાલ જ નથી પરંતુ આ તો બહારનું ખાાવું જેટલું ઓછું ખાઈએ એટલું સારું. બે બાકી તો સારું. જય શ્રી કૃષ્ણ.